ઓ. હેલો.
હેલો.
અવાજ આવે છે, મારું?
હા આવે છે કેમ છે?
હા મજામાં તું બતાવ?
હ હું પણ મજામાં છું, શું કરી રહી છે?
કઈ નહી યાર ચાય બનાવ છું.
ચાય બનાવતી છે.
હા. એ મારા ઘરે મહેમાન આવ્યા છે, એટલે બનાવતી છું ચાય
કોણ આવ્યા છે, તારા ઘરે?
કો આયવા છે.
બતાવ કોલેજ ગટ હતીતી આજે? હેલો. હલો.
એક મિનિટ યાર મારી બેનની કોલ આવે છે. મમ્મી ને કહ મમ્મી. આવે છે, બીજા માલથી કર લી બે ભી
શું
એ એ મારી બેહેન નું કોલ આવતું હતું
ઓ તો ઉડા ઉઠાવી લેવાનું હતું ને
નઈ નહી મેં બીજા મોબાઈલ થી કીધું એને લગાવવા હા વરસાદ પડતું છે ને એ નઈ નહી આજે નઈ કે વરસાદ વધારે પડ્યું ને એટલે
હજુ તો બઉુ વરસાદ છે
હા મારી પાસે છત્રી પર નથીતું એટલે નહી ગય
આજે પપ્પા ને કીધું છે છત્રી ઉત્રી લઈને આવશે
ચાલો વરસાદ પડડ્યું તો ખરું
હા હા પૈડો સારું ને આપડા બિલ્ડિંગમાં પાણી પણ આવશે
પાણી આવશે
હા આજથી સ્ટાર્ટ છે
હા આજથી ચાલુ થઈ જશે
અરે નગમાં પણ આવી નથી કેમકે વરસાદ બહુ પડતો હતો અને અટકી ગઈ એ ઓફિસમાં જ છે.
છત્રી નથી એની પાસે?
નઈ છત્રી નહી મળે એટલે તો મેં પણ કોલેજ નથી ગઈ અને એ તો વરસાદ રપ્યો પછી ગઈએ
હવે કે કેવી રીતે આવશે
કઈ નઈ રેપિડો બુક કર્યું છે એ આવશે ડાયરેક ઘર સુધી
સારું છે પણ
હા ઓનલાઈન બુક કરે તો આવી જાય ટેક્સી હા સારું છે ને કોઈ વાર કામ તો આવી જાય ને આવશે વા હમણાં આવી જશે હા હા બહ કામ ન છે
ક્યું બુક તને આવડે છે બુક કરવા
નહી મેં ક્યારે પણ યુઝ તો નથી કર્યા અને મારા ભાઈ લોકો કરે છે મેં તો નથી કર્યું
ક્યારે કરીને જોવા આપણેે પણ
હા આપડે પણ ફસાઈએ તો કરવા એમાં
એમ તો મને સ્કૂટી શીખવાનું છે યાર
સ્કૂટી તો મને્યા શીખવાનું છે
હા એ તો લાગે બીક તો લાગે એક એક વસ્તુ ચલાવશે ને તને મજા આવશે તારી નાની બેહેનને તો આવડે
હા એને આવડે છેાવી લે છે
એ તો બહુ જ ચાલુ જ છે એ તો કરી લેશે
એને તો જરાક પણ બીક નથી લાગતું
હા એ મારી જેવી છે નીંદર
એટલું ફાસ્ટ ચલાવે છે ને
અરે એનું દિમાગ બહુ જ તેજ છે કઈ ને કઈ કરી લે છે
ભણવામાં નથી છે
હા કોઈ કોઈ રે છે જરૂરી નહી મલેકે ભણવામાં જ રહેવું જોઈએ એ બધા એક્ટિવિટી.
હ એ બધુ એક્ટિવિટી કરી લે છે, જે.
એવા બઉ લોકો હોય છે, કે ડિગ્રી લઈને બેસેલા છે, તો પણ એ લોકોને નથી મળતું જોબ વબ. એવું કઈ નહી મલે એતો. તેજ છે, પણ બધુ કરી શકી છીએ.
એ બધું કરી શકે છે, એનામાં બહુ હિંમત છે, ને.
હા યાર મારી મારી ઘરે આવે ને તો. કામ કરે તમે જોવું હોયને બહ ફાસ્ટ કામ કરે કઈ પણ.
બઉ ફાસ્ટ છે.
હમણાં તો કરે છે, ને.
ફાસ્ટ નથી છે
ની છે.
એ કરતી જ નથી એને.
આ હા તો હા તો બેન ઘરના. કામ માં એને પૈસો નઈ મળે ને એટલે.
બીજી એક્ટિવિટી બ
હા જેમાં ફાયદો હોય એ એ તો બરાબર કરે
તારી એ આવી ગઈ છે નાની એનું હુ નામ છે
આ લિના આવી ગઈ છે યાર બહુ પરેશાન કર્યું છે તો અયા તને ખબર છે મને મને એટલા માયરી પછી બેલન થી પણ મારતી છે
એને લઈને આવજે મારી ઘરે.
હા લઈને આવી બ ચુડેલ છે, એક નંબર ની.
મને તો બહુ સારી લાગે છે, બઉ ક્યુટ છે.
ક્યુટ ક્યુટ છે, પહેલા અતિ ક્યુટ પહેલા હમણાં તો મારેે છે, યાર મને બ સોરી નથી કીધું ત્યાં મને છોડી નથી મારી.
તને જ મારસે ને તો એની ખાલા જ હ છે, માસી.
હા હા એ કઈ પણ સમજે નહી યાર મારે છે, મને બહુ મારે છે. મેને એટલા લાગણી કરું તો પણ.
હલો.
હા હેલો.
તારું અવાજ નહી આવતું હતું.
ઓ એ નેટવર્ક પ્રોબ્લેમ છે, વરસાદ. છે, ને એટલે પ્રોબ્લેમ
આજ દિવસ બઉ.
હેલો હેલો.
ની આવે છે, આવાજ.
એક મિનિટ રુક હા એ વરસાદ છે, ને. એટલે નેટવર્ક
હેલો.
હા બોલ હવે.
એ વરસાદની અવાજની સામે તારી અવાજ આવતું જ નથી. આવે છે, આવે.
તારું અવાજ નથી આવતું.
અરે વરસાદ બહુ જોર થી પડ્યું ને એટલે.
આવે છે.
હા આવતું છે આવતું છે
હા યાર વાત વરસાદ પડે છે ને તો મારે ત્યાં નેટવર્ક નું પ્રોબ્લેમ બહુ થાય છે
બઉ જોરથી વરસાદ
હા જો ને હમણાં પણ પડ્યા જ કરે
મારી મમ્મી માર્કેટમાં ગયેલી છે શું થશે
જ છત્રી લઇને ગઈ લી ને આંટી
હા છત્રી તો લઈને ગયેલી છે પણ છત્રી એની સામે શું છે
હા એ તો છે એ તો ઉડી જ જાય વરસાદ ના કારણે કોલેજ પણ નથી ગઈ કીધું છે પપ્પા ને લઈને આવશે હા એક તો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે વધારે પડે તો તકલીફ ની પડે તો તકલીફ બંને
પણ શું કરીએ પડવું તો જરૂરી
હા યાર પડવું તો જરૂરી છે કઈ ન છત્રી રેન્કોટ વગેરે ન. સુવિધા કરો એમાં શું.
હા એ તો કરવું જોઈએ.
હા બધા સિઝન નું
મારી મારી નાની બેન બીમાર પડી રહી હે
હા એટલે તો મને નજર નથી આવતી શું થયું છેને
વધારે તાવ આવેલું છે
ડોક્ટર પાસે લઈને
હા હમણાં મારા પપ્પા આવશે ને લઈને જશે
હા લઈને જ જજેએમ વરસાદ પડે છે ને એમ કામ પણ બહ કરી છે એટલે થાકી ગઈ હશે
એના માથા ઉપર મેં સુકુન તેલ નાખેલી થોડું આરામ છે
સુકૂન તેલ થી આરામ થાય છે
હા એ શરદી છે ને એને એટલે
હા એને તો પેલા પણ શરદી થયું હતું
બઉ વધારે આજે તો બહુ વધારે શરદી થઈ ગયું હતું
હા એ પડી જ જાય વરસાદમાં ભીંગાઈ હતી
હા એજ તો શાળામાં ગયેલી ને સવારે વરસાદ પડતો છે તો થોડું બી થોડી બી
એને રેઈનકોટ પરો રાવી ને બહાર નીકળવાનું કેવાનું હા કઈ નઈને બે ત્રણ બે ત્રણ દિવસ તેને આરામ કરવા કે
હા કરું જ પડે આવી ભણીને તરત જ પડી ગઈ
એ તો વરસાદ પડે ને તો થાય જ એવું કઈ ન મલે પડશે જ બીમાર કઈ નઈ એને બરાબર ખવડાવો અને ડોક્ટર પાસે લઈ જાઓ દવા ઉવા બરાબર કરાવો સારી થઇ જશે
એ ખાલી દવા ખાસે ને તરત જ દસ મિનિટમાં એનું આરામ થઈ જશે
હા એ એક તો બોલવા વાળા માણસ શાંત થઈ જાય તો આપણને પણ સારું નઈ લાગે ને?
નહી સારું લાગે છે પૂરું આખું ઘર હલો
હા હેલો
અમારી મમ્મી આવી ગઈ માર્કેટથી. હા આ ખોલ હા ભીંગાઈ ગઈ છે.
હા તો ભીઇંઆઈ જશે આટલું વરસાદ પડે છે તો
પૂરી ભીંગાઈ ગઈ મારી મમ્મી તો.
એ તો મને ખબરથી ભીંજાઈ જ જશે કઈ નની લઈ લે મમ્મી થી જે જોઈએ કઈ પણ હા યાર હ મારી મારી પણ નાની બેેન છે ને એને તો વરસાદમાં નીકળવું ગમે જ નહી એ તો જોબ પર જાય છે એટલે કળે પણ છે અને એટ એને કીચડ વગેરે ગમે છે નહી એકદમ
રસ્તું બઉ ગંદુ થઇ જાય ને પછી ગાય લોકોનું ઓવર ઓવર પડે પડી.
કીધું તું એ ભીનાઈ જાય નથી
મારી મમ્મી તો કહે છે અહીં માર્કેટમાં તો બધું પાણી ભરાઈ ગયું
અરે એમ તો એમ તો આપડે માર્કેટ પણ નીકળીય ને તો જ જઈએ તો બહુ ડર લાગે કે પડી નહી જઈએ આપડે
જ્યાં રસ્તો સારો હોય એકદમ કચરો વચડો ની પડેલો હોય ત્યાં છે
એમ તો તને ખબર છે એ મેં તો કેટલા વાર પૈડી પણ છું.
એ તો મેં પણ કીચડ પણ વાર પડી ગઈ.
અરે મેં વર્તનમાં બહુ બાર પડીશું એટલે મને તો બહ આરામથી જવું પડે
ઘરમાં રહીને જ બધું કરો
હા હા એ તો કોલેજ છે એટલે જવું જ પડશે ને એમ તો સારું જ છે ટાઈમ પણ સારું છે કોલેજ નું આઠ વાગે જવાનું બાર વાગ્યા સુધી આવી જવાનું હા
મારી મમ્મી તો મારી મમ્મી ના પગમાં તો દરદ પણ છે. અને વરસાદ થ છે બહુ વધારે ધરત થઇ ગયું છે.
એને લગાવ તેલ વેલ
કાલથી અમે લોકો જ જશું
હા હા તારી બેન સારી થઇ જાય તો જ જે બંને મળીને
તો નહી ગઈ એનું તાવ આવેલું એટલે નહી ગઈ
હમ્મ ચાલ તો ઠીક છે પછી વાત કરીએ.
તો ઠીક છે ચાલ પછી ફો લગાવીશ પાછો કોલ
હા હા ચાલ બાય બાય.